હલો હલો
હેલો બસ આ એટલે મજાનું છે અને દાવત નટલે એ ઇન્ડોર અને આઉટડોર ગેમ માટે વિષય માં વાત કરી છું
હા સાચી વાત રમત ગમત આપણા જીવનનો એક મહત્વ પૂર્ણ ભાગ છે રમતથી શરીર સ્વચ્છ રહે છે મન પ્રસન્ન રહે છે અને જીવન ના અનુ અનુશાસન ટીમ વર્ક અને આત્મવિશ્વાસ આવે છે વિદ્યાર્થી જીવનમાં તો રમતના મહત્ત્વપણ વધારે હોય છે કારણ કારણ કે અભ્યાસ સાથે રમત પણ જરૂરી છે
હા હા સાચી વાત છે હ ગર્મ નું એટલે સૌપ્રથમ આપને સમજીયે કે એ ઇન્ડોર ગેમ શું છે જે રમત ઘરની અંદર ઈસ્કૂલ ના હોલમાં અથવા બંધ જગ્યા પર રમ્યા તેને ઈન્ડોર ગેમ કેવાય છે ઈન્ડોર ગેમ ના એટલે ઉદાહરણ છે જોવ તો આપણે છે કેરમ હૈ લુડો હૈ સાપ ખીડી હે ટેબલ ટેનિસ હે પછી અને વિવિધ પ્રકાર ના ગેમ બોર્ડ સામેલ છે એટલે
સાચી વાત અ સેમ છે બુદ્ધિ અને યોજના બનાવની રમત છે આ રમત રમતની વિશાળશક્તિ ધીરજ અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે કેરમ ભારતમાં હ ખૂબ થ કેરમ ભારતની ખૂબ લોકપ્રિય રમત છે આ રમત પરિવારના બધા ના સદસ્ય માટે અ રમવામાં આનંદ લાવે છે અ તેથી એકતા અને પ્રેમ બ તે છે
હા છે સાચી વાત છે હવે આપણે આઉટડોર ગેમ વિશે વાત કરી જે રમત ખુલ્લા મેદાનમાં રમાય તેને આઉટડોર ગેમ્સ કેવાય છે ક્રિકેટ જોઈ ક્રિકેટ જોઈ લો ફૂટબોલ જોઈ લો જોઈ લો કબડ્ડી ખોખો એટલે એને વોલીબોલ જોઈ લો બેડમિન્ટન એને એથ્લેટિક્સ અને દોડ આઉટડોર ગેમ ના ઉદાહરણ છે
સાચી વાત આ રમતો અ થી શરીર મજબૂત બને છે અ હાડકા અને સ્નાયુ મજબૂત થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે આઉટડોર ગેમથી ટીમવર્ક નેતૃત્વ અનુસ શાસન અને સમયનું મહત્ત્વ પણન શીખવા મળે છે
હમ સાચી વાત છે આજના સમયમાં તો ઘણા બાળકો મોબાઈલ અને વિડીયો મ વધારે સમય પચાર કરે છે આ આદતી કોઈ આખ એટલે શરીર અને મન પર ખરાબ હશે અર પડે છે એટલે રોજ થોડો સમય આઉટડોર ગેમ્સ રમવો ખુબ જરૂરી છે એટલે આપણે બાળકોને પણ સમજાવના મૂકી કે એટલે ગેમ રમનો ખુબ જરૂરી છે
સાચી વાત કહી તમને આપણા ગુજરાતમાં પણ રમત રમત ગમતને ખૂબ પ્રોત્સાહ આપણામાં આવે છે શાળાઓ અને કોલેજોમાં સ્પોર્ટ ડે ઉજ ઉજવાય છે ઉજવાય છે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર ઘણી સ્પર્ધાઓ આયોજિત થાય છે જેમાં ખેલાડીઓ ભાગ લે છે
હા સાચી વાત છે રમત તો આપને હાર અને જીત ને બંને સ્વીકારતા શીખવે છે હારની નિરાશ ન હોવું અને જીત ની ગમન ની કરવું આ રમત નો સૌથી મોટો પાઠ છે ને એટલે આ બાળકોને બી સમજાવવા મોકલી છે કે એઈને ક્ષમતાની હારની નિરાશ ની હોય ને અને જીત ની ગમણ ની કરવાનો આપપે એટલો સમજાવ ના મોકલ હમ
આપણા ગુજરાતમાં અ રમત નું ખુબ મહવ મહત્વ હોય છે આ સ્કૂલોમાં કોલેજોમાં બધી જગ્યાએ
હમ આપણે દરરોજ અભ્યાસ સાથે ઓછામાં ઓછો એક કલાક તો રમત ગમત માટે જરૂર આપવો જોય છે સ્વસ્થમાં સ્વસ્થ મંદ રહે છે
સાચી વાત અ રમત પણ જીવનનો મહત્વપૂર્ણ હો અ છે કેમ કે કેવલ પઢાઈથી કશું ન સાથે સાથે રમત બી બહુ જરૂરી છે.
સાચી વાત છે એટલું કવી કે ઈન્ડોર અને તો આપના જીવન માટે ખુબ જરૂરી જ છે. કે એટલે રમતની સ્વાસ્થ્ય એટલે મિત્રતા એટલે બ બાળકો મે ના બધું વડા પણ જોઈશે તો અનુશાસન આત્મવિશ્વાસ છે એટલે બધા એ નિયમિત રમત ગમતમાં ભાગ લેવો જોઈશે
સાચી વાત અને અ માતા પિતા ને પણ ધ્યાન રાખવી જોઈએ કે બાળકોને વિકાસ માટે રમત બી જરૂરી હોય છે. ન કે પઢાઈ
અને એટલે જરૂરી છે ભાઈ ખેલોનાગ એટલે મિત્રોમાં રમતત મનોરંજન માટે નથી પણ જીવનને સુંદર બનાવવા માટે પણ જ રમત ગમત નું મહત્વ છે આપણે રમત નું આપું શરીર તંદુરસ્ત રહે છે મન પ્રસન્ન રહે છે અને આત્મવિશ્વાસ વધે છે. જે બાળકો માં નિયમિત રમત ગમત કરે છે તેઓ અભ્યાસ માં પણ સારું પ્રદર્શન કરે છે કારણ કે તેમનું ધ્યાન અને એકાગ્રતા મજબૂત હોય છે
સાછી વાત છે આ ખૂબ વાત કઈ તમને
રમત આપ આપને બાળકો માં આપને ટીમવર્ક શીખાવે છે ટીમમાં રમતા આપણે એકબીજાની મદદ કરવાની સાથે મને અ કામ કરવાની અને બધા ન આદર કરવાની આદત પડે છે
બહુ સરસ. જદાતર લો શું કરે કે બાળકોને રમત કરવા દેવા નથી જોઈએ કે પડાય કે સાથે સાથે રમત અને અને ખેલકૂદ બી બહુ જરૂરી હોય છે.
સાચી વાત કઈ બધું આપને બાળકો મે રમનું જાય છે આ બધું ધ્યાન રાખ જરૂરી જો છે રમત આપને કોઈ રમત આપને હ આજ અને જીત બને સ્વીકારતા સ્વીખાવે છે જીત અને મ તો નરમ રહેવું. અને હાર મળે તો ફરીને મહેનત કરીને આગે બધ આગળ વધવું આ જીવનનો મહત્વ પાઠ છે.
સાચી વાત.
બા- આપણે જોવું આપણે ભારત ના ઘણા મહાન ખેલાડીઓ છે દેશ નામ રોશન કર્યું છે આપણે આપણે પણ તેમના જીવન માંથી પ્રેરણા લેવી જોઈએ છે અને રમત ગમત ના ઉત્સાહ થી ભાગ લેવો જોઈએ. જોયું છે.
સાચી વાત તમે શું વિચારો છો અ તમારા બાળકો માટે રમત વિછા વિષયમાં
આમ મારો તો વિચાર થોડા ટીવી આપણે મોબાઈલ અને વિડીયો ગેમ્સ વધારે ને પચાર કરે છે આથી આખ પર પડે અસર પડે છે. શરીર શું બની જાય અને સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. એટલે રોજ થોડો થોડો-થોડો સમય મેદાનમાં જઈને રમવું. ખૂબ જરૂરી પડે છે.
હા, ઓ તો હોય જ ને. અ શારીરિક કે ને કે શારીરિક એ એક્ટિવિટી બી બહુ જરૂરી હોય છે. નહીં તો, આજકાલ જોવામાં આવે કે બાળક ઘરમાંય બેઠા-બેઠા ટીવી જોવે, મોબાઈલ જોવે. તો આ બહુથી પરેશાનો વિશે થઈ ગયું છે.
હા. હા, એટલે પણ આપને બી ધ્યાન વધારે જોય છે કે રમત- ગમત નું મહત્વ અ એ મિત્રો મે અને બાળકો મે એટલે આપણા બધા બુજુર્ગ જોઈશે તો, એટલે તને માન બધું બતાવવું. પડે જોઈ છે.
સાચી વાત કહી. બહુ સરસ વાત કહી છે.
અને રમત-રમત. રમતા આપણે નિયમો નું પાલન કરતા શીખાય છે. કોઈ પણ રમતય નિયમ વગર રમાઈ શકાતી નથી. જે વ્યક્તિ નિયમોનું પાલન કરે છે, તે જીવનમાં પણ સફળ મેલવે છે. અને રમત સમય નું મહત્વ સમ સમજાય છે. પ્રતેક રમત નો નિશ્ચિત સમય હોય છે સમય પર પહોચવું પડે. પ્રેક્ટિસ કરવી અને મહેવ કરવી મહેનત કરવી. આ બધી વાત તો જીવનમાં પણ ઉપયોગ
સ સરસ વાત કહી તમે. ઓ.
એને એટલે, એને આપની રમતી મિત્રતા વધે છે, અલગ અલગ ગામ શહેર અને રાજ્યના લોકો માટે રમ મળવાની મળે છે. એકબીજાની સંસ્કૃતિ અને વિચારો જાણવા મળે છે, જેથી એક તને પાઈસા
સારી વાત કહી તમે.
સાચી વાત છે. આપલે અચ્છા